હ
હલો!
હા બોલો?
અવાજ આવે છે.?
આવે છે.
ચોખ્ખો?
હા
એકદમ?
હો
તો બોલતા કેમ નથી?
બોલું છુ ને
બહવા રઈને પછી અવાજ તમારો અવાજ આવેલો.
એવું?
હા
ખબર નને તો,
શું કરતા હતા?
આરામ
જલસા
આરામ
જલસા
એના આરામ કેવાય.
હા ભલે કેવો હે વરસાદ?
થોડો ઘણો
થોડો ઘણો?
હા
આને થોડો ઘણો કેવાય?
ત્યાં?
બઉ બધો
હમ બરોબર
બંધ જ નથી થતો ચાલ ચાલુ જ છે.
હવારથી બંધ હતું એમ તો અહીયાં.
હા પણ પછી તો હવે આઆ ચાલુ થયું તો આખી રાત ચાલુ જ રહેશે હવે બે ત્રણ દિવસ થી ત સનલાઈટ જોઈ જ નઇ.
આ તો જોઈ દી બપોરે.
ક્યારે બપોરે.
અ એકદમ ખુલ્લું હતું બપોરે વાતાવરણ
એમ સનલાઈટ નઈ જે વેધર હમણાં એકદમ મતલબ આળસ જેવું થઈ ગયું છે સનલાઈટ એટલે કે પ્રોપર તડકો આવે ને એ
એવો જ હતો આજે તો,
નતું બપોરે ક્યાં હતું?
આજે બાપો રાખી પછાડે એવું જતું આ વાતાવરણ
ના ના એ તો વાદળા વાળું વેધર હતું એમ સનલાઈટ આવે એટલે દિવસ તો થાય ને સનલાઈટ એટલે કે સૂર્ય નો તડકો આવવો જોઈએ પાણી સુકાય એવો
ત્યા જેવો તડકો નીકળે હતો હ ગયા હતા ને ત્યાં
હા હા ખબર નહિ તો તો
બફારો થતો ભ એકલો.
એ વસ્તુ અલગ છે બફારામાં આમ ખુલ્લું હોય ધરય આ વરસાદ તો જ છે ને એટલે વાદળા બધા જશે ને પછી અચાનક સનલાઈટ આવેને ત્યારે એકદમ ઠંડુ વેધર હોય ને સનલાઈટ આવે ને તો મજા આવે અંદર થી શરીર માંથી પૂરતી દવું લાગે.
બરોબર.
હમણાં આવા વેધર માં તો આળસ થાય.
હા. બીજું હા વાતારણ બીમારીઓ ગણી છે ફેલાય
હા એ બીમારીઓ પણ ધ્યાન રાખવું પડે હવે. બાકી તો મસ્ત ઠંડુ વાતારણ થઈ ગયું હતું આટલા દિવસ ઉન્હાળા ની ગરમીમાં કાઢ્યા મે એક તો ઉપરથી વરસાદ બી બઉુ લેટ આવે.
બરોબર.
નહીતર જૂનની દસ બાર તારીખ સુધી માં વરસાદ આવી જાય આ વખતે તો ઓગણત્રીસ ત્રીસ તારીખે તો વરસાદ નહી આ મહિનાની પેલી બીજી થીતે વરસાદ સાદ ચાલુ થ
હા એતો જ છે. એવું ઉડાઈ લેટય ને
તો વેધર વેધર ચેન્જ થયું તો કેવું ગમ્યું કે ના ગમું.
ગમે એમ બરોબર એમ
બોલો દીદી.
હા એમ ગમ્યું પણ મચ્છર એ બધું વધી જાય તો ના ગમે એટલો
હા તો બી ઓછા છે ને હું હમણાં બે થ જોપનમાં એટલા બધા મચ્છર નથી.
છે એમ તો થોડા ઘણા.
એતા હવે ત્યાં એકદમ નથી એટલે અહિયાં એકાદું એક બે મચ્છર હોય. તો એવું લાગવાનું તો ખરુ જ ને
બીજું જે જીવજંતુ નીકળે મકોડા નીકળે વરસાદમાં
એ તો પહેલા વરસાદ માં નીકળે. પછી વરસાદ મતલબ એકદમ જામી જાય ને એટલે પછી કશું ના નીકળે
એ બધું ઓછું ગમે નિનીફળેમાં
બરાબર છે હવે શું કરીએ ભગવાને બનાવીએ છે તો પછી આવવાનું જ છે.
હા એ તો આવશે જ અલગ અલગ બધે જીવ જંતુ
બોલો બીજું તમે કેતા હતા મને બી બોલવા દેવ તો તમે બી બોલો આવું ધીમે ધીમે કેમ બોલો છે.
તો તમે બોલી જાઓ
કાલે તો તમે કેતા તાને મને બી થોડું બોલવાલો તો બોલો
બસ ક્યાં શું કવ બીજું
તો પછી કેમ વાતો નથી આવડતી
ના
પહેલા તો બહુ આવડતી હતી ને હવે કેમ થયું.
ઓછું થઈ ગયું હવે.
અચાનક એટલો બધો ચેન્જ.
હા આવે બધું ચેન્જ થઈ ગયું પોડું
એ તો થાય ને
હા થાય‌.
કૃષ્ણ ભગવાને કીધું છે ને મહાભારતમાં પરિવર્તન સંસાર નો નિયમ છે. એ તો હોય છે
તો હવે કાઈ નય
હા પરવારી ગયા
હા
એકદમ
હાવ પરવારી ગ્યા
સરસ આજે વહેલા પરવાડી ગયા એટલે વહેલા સુઈ જવાના લાગે
હા
કેમ
વેલું હુઈ જવું હે
હા તો પછી આ કોલ પતે તો હોય જાવ જો તમારી ઈચ્છા ના હોય તો
હા જોઈ
હમ્મ. બાકી કઈ ઋતુ ગમે વધારે સૌથી
શિયાળો
કેમ કારણ એનું કઈ
ઠંડી માં ખાવાની મજા આવે ફરવાની મજા આવે એ તો હુંવાની મજા આવે ગમે તું કામ કરો થાક ના લાગે ઠંડી લાગે તો એકાદ કપડું હેનું ચડાય દેવાનું પણ ઉનાળા માં તો ગરમી જ એટલી થાય તો શું કરે એસી ના હો તો એસી વગેર રેવાય ની પંખા વગર રેવાય ની લાઈટ જતી રે તો અમુક જગ્યા એટલી ગરમી પડે તો
હા એ તો અહિયા અહિયાં આ એરિયામાં એટલી બધી ગરમી તો ના પડે એ બાજુ પડે એટલે પણ તો બી ખરું ગરમી તો ખરી સહન નઈ થાય પણ હવે શું કરીએ ઉનાળો છે એટલે પછી
હા એ તો છે એ તેનું કામ કરે પણ હાલે રાખે એ તો
એક વખત એસી ની આદત થઈ ગઈ હોય એટલે એસી વગર ના રેવાય
એમ તો હાલે પણ બહુ જ અમુક વાર ગરમી પડે ને તઈ ના રેવાય બધું ગરમ ગરમ થઈ જાય ને દિવાલ પટ ને બધું જમીન બધી
હમ્મ. હા એ તો છે પ એ તો કહું ને અમે જે એસી ની મતલબ હવા ચાખી નથી એટલે હા એટલી ગરમી બી સહન થઈ જાય. જો તમે એક વખત એસીની હવા તમે ચાખી હોય તો પછી તમારાથી સહન ના થ અને પછી જોઈએ એક વખત ને એમ પણ કે છે ને એસી માં જો તમે રહો તો તમારા હાડકા નબળા પડી ગયા.
મારે તો એસી હે પણ તો ગરમી શન થઇ જાય તો તમને જ નથી થતી. તે સ ત ગરમી
હા પણ એ તો હવે અચાનક બધું ચેન્જ થઈ ગયું ને, કુવાની જગ્યા ને બધું ચેન્જ થઈ ગયું એટલે પછી થોડુંક અલગ લાગે પણ હવે ચાલે ગરમી વધારે થાય એમ બી જેન્ટસને લેડીસ કરતા
એવું કેને હિધૂ
હાસ તો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સમાં બી તમે જોવો છો ઘણી વખત મે મૂકી છે તેમાં બી બતાવે છે.
એડી ના જ ગણી થાય
હા.
લેડીઝોને જ ઘણી થાય
એવું જોયું નથી પણ હશે થતી હસે તમે ક્યો છો એમ તો પછી
તો એટલે સુું?
બાકી બાકી શિયાળા માં જેવુ મજા આવે અમને બધાને એટલા માટે કે શિયાળામાં બધી સ્પોર્ટસ ની એક્ટિવિટી વધી જાય. અમે વોલીબોલ ને એવું બધું રમવા જઈએ અમને સૌથી વધારે વોલીબોલ રમવાનું ગમે. એટલે શિયાળાની સિઝન માં શું છે કે થોડું ફિટનેસ ઉપર વધારે ધ્યાન રાખીએ તો આ ખુ સારું જાય. વોલીબોલ રમવાનું, ક્રિકેટ રમવાનું એ બધું છે, ફૂટબોલ રમવાનું એટલે મજા આવે શરીર આમ કે શિયાળો શું જો કે ઠંડુ હોય ને વેધર એટલે આ બધી એક્ટિવિટી કરીએ તો ગરમી લાગે ને ગરમી થી શું છે શરીર ને આમ મજા આવે.
એમાં રાતે જ જતા હશો ને રમવા?
હા રાતેે. રાતે જઈએ દિવસ ના તો હવે કામ ધંધામાં હોયએ એટલે પછી ટાઈમ ના મળે એટલે રાતે જમીને અડધો કલાક કલાક રહી ને થોડી વાર વોલીબોલ કે એવી કઈ મતલબ રમીને એક્ટિવિટી કરીએ તો શું છે કે શરીર? સ્ફુર્તિ લો એક્ટિવ રે
ઓ તમે શું કેવ?
તમે તો એવી સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ભાગ લો છો કે નહી?
ના.
કેમ? હલો.
એવડો ઇન્ટરેસ્ટ નઈ.
તો ઇન્ટરેસ્ટ લો. સ્પોર્ટ્સમાં ભાગ લો તો થોડું મજા આવે રમવાની. અહિયાં અમારી મતલબ સપેસીફીકલી સમાજ છે, ત્યાં હ આ બધી એક્ટિવિટી કરાવે છે, લેડીઝ ને ક્યારેક છે એક બે દિવસ માટે રમત ગમતની મતલબ બધી એક્ટિવિટીઓ રાખે છે. તેમાં ઘણી બધી નામ લખાવે છે ક્રિકેટ છે, બોક્સ ક્રિકેટ છે, પછી એવી નાની મોટી જે લેડીઝ તો રમતી હોય એવી ઘણી બધી રમતોની એક્ટિવિટી કરે. એમાં નામ લખાવ હો તો થોડી મજા આવે, બધા જોડે હળી મળીને રમવાનું ને પછી શું છે, કે બધા જોડે ઓપન થવાય.
હા એ તો છેજ.
હા એટલે જ કઉ છું કે એક્ટિવિટીમાં કે એમાં તેમાં થોડું ઘણું નામ લ ખ તો શું છે, ઘરની બહાર નીકળો તો થોડુંક માઈન્ડ ફ્રેશ થાય.
હા.
હલો.
હા બોલો.
હલો. !
હા બોલો.?
બોલો બીજું શું કેવો છો?
બીજું સર.? કઈ નથી બીજું.
તો પછી કઈક નવા ટોપિક ઉપર બીજા કોલ ઉપર વાત કરીએ.
હા
તમે કરો છો?
હા.
હા કોહો.
હા.